હલો હા વિડી મારો અવાજ આવી રહ્યો છે તમને
હા એકદમ ક્લિયર આવી રહ્યા છે જય શ્રી કૃષ્ણ હા તો હું તમને આજે દૈનિક જીવન વિશે દૈનિક જીવનશાલી વિશે વાત કરવા માંગુ છું કે અત્યારે જ તમે જોવો છો કે ઘણા લોકોને દિનચર્યા ખુબ અલગ અલગ ચાલે છે અને ઘણા લોકો જે લોકો છે તેઓ ઘરે જ રહે છે અને કશું કામ નથી કરતા તેમની દિનચરીયા અલગ ચાલે હ મારી દિનચર્યા વિશે તમને કહેવા માંગુ છું કે હું રોજ સવારે ઉઠું છું છ વાગ્યા અને યોગા મેડિટેશન કરું છું તમે જાણો છો કે યોગા શરીર માટે કેટલું જરૂરી છે અને યોગા કરીશું તો આપણે ઘણી બધી બીમારીઓથી બચી શકીશું અને ઘણા બધા રોગો આપણે દૂર રહીશું અત્યારે તમે જોવા જાવ તો ઘણા ડોક્ટરો પણ કહે છે કે યોગા કરવું જ જોઈએ સવારે ઉઠીને તો હું તો સવારે ઉઠી ને પેલા યોગા કરું છું સૂર્ય નમસ્કાર કરું છું અને પછી જે બીજી બધી એક્ટિવિટી છે તે કરું છું તો આપણે સવારે ઉઠીને પહેલા યોગા કરીશું તો આપણું સ્વાસ્થ્ય ખુબ સારું રહેશે તો શું તમે જલ્દી સવારે ઉઠીને યોગા કરો છો
મેં સવારે મારું દ પ રૂટીન છે મારું પણ સવારે ઉઠું એટલે પેલા યોગા કરું છું જેમ કે તમે એમ સૂર્ય નમસ્કાર કરવો જોઈએ જેથી કરીને આપણાે સારું રહી અને તમે જે જેમ કેહો છો તેમ આપણા હેલ્થને આપણે યોગાથી કરશે તો આપણા હેલ્થ સારી રહેશે અને ડોકટર તો કેવું જ છે અને પહેલા જે પૂર્વજ હતા આપણા જે સાધુ એ લોકો પણ કહેતા જ આવે છે કે આપણા ડેલી લાઈફમાં યોગા હશે તો આપણા સ્થ જીવન સારું રહેશે જેથી કરીને આપણે કોઈ ડોક્ટર પાસે ના જવા પડે એટલે હું પણ એવું જ વિચારું છું કે આપણા સ્વાસ્થ્યને આપણે સારું રાખશું તો આપણા આપણ સારું રહેશે આપણે જે કામમાં અનુકૂળતા અને જે સવારના ઉઠીને જે આપણી સ્વચ્છતા અને આપણે જે એમ જે તમે જાણો છો કે આ બાબતમાં આપણે ઘણું ધ્યાન આપવું જોઈએ તમારે શું કે આ બાતમાં
મારી વાત એકદમ સાચી છે હું પહેલા તમને કીધું કે સવારે ઉઠું છું યોગા કરું છું અને મેં પછી હું જે મારા બીજી બધા પાછળ જે ખેતરોમાં કામ હોય છે તે બતાવું છું જે પતાવતા પતાવતા મને સાત સાડા સાત વાગે જાય છે અને તે બધા કામો પતી જાય છે પછી જે હું છું એ મા ડેલી રૂટીન નું જે છે એ હું એમ જોબ પર જાઉં છું નવ વાગે નવ વાગે હું જોબ પર જઉં છું અને ત્યાં ત્યાં જઈને હું પેલા બ્રેકફાસ્ટ કરી દઉં છું પછી જે મારા કંપનીના જે વર્કસ હોય છે તે વર્કસ બતાવું છું અને પછી બો બપોર સુધી મને વર્ગ પતાતા થઈ જાય છે અને પછી જે બાર એક વાગે છે પછી બારક વાગે અમા લંચ બ્રેક હોય છે તેમાં અમે લંચ કરી લઈએ છીએ અને પછી થોડી વાર મી મ્ર જોડે બેસીને મજા માણીએ છીએ પછી જારે જેવો લંચ બ્રેક પૂરો થાય તેવા અમે પછી ઇવનિંગ સુધી કામ કરએ છે અને ઇવનિંગમાં કામ પતાયને પછી અમારો પાછો થોડી વાર નો બ્રેક હોય છે તેમાં અમે થોડું એન્જોય કરીએ છીએ અને પછી ચાર વાગ્યે જ બે ચાર પટીીમારી છુ્ટી થઈ જાય ત્યારે અમે ઘરે જતા ઘરે જતા રહીએ છીએ અને ઘરે જઈને પછી હ પાછું જે મારું બેગ તમારો રુટીન કેવું છે સવારનું
પતાવીને મેં સવારના મારે સ્કૂલ વાચી એ મારી પોતાની છે જે મારા છોકરાઓ લોકોને લઈ જમ છું હું ખ ગ છ થી નીકળું છુ અને મારે લાવવાનું હોય છે એ બી સ્કૂલ ચીખલી ચીખલી થી હું મે સવારે સાડા સાત વાગે મેં નીકળું છું તો ઘરથી ત્યાંથી ભરીને મારે નવ વાગે પહોંચવાનું હો છે સ્કૂલે મે ત્યાંથી પતાવીને ત્યાં મારે નવ વાગે પતી જાય નવ વાગે છોકરા ઉતારીને મેં મારી લાઈફમાં મારું વાચવાનુ મારું વાતાવરણ સારા એક અ સરકારી નોકરી થી કરીને એક અસચ ઇતિ કરીને સરકાર વાચવાનુ એ એ રૂટીન પતાવું પછી હું ઘરે આવું પાછો આઠવાળા આઠવાળા વાળું છે અમારે એ હું વાહન લઈને નીકળું છું સાડા ત્રણ વાગે સાડા ત્રણ વાગે નીકળું અને ત્યાં નવ દસ વાગી જાય છે અને ત્યાંથી હું પતાવીને
આગળ આગળ બીજું કાર્ય કરું છ તમારો તમારું શું થઈ રૈયુ
તમાર વાત એકદમ સાચી છે તમે ખુબ સારું કામ કરી રૈયા તો તમે જે વિદ્યાર્થીઓને સ્કૂલ માટે ભણવા માટે લઈ જા છો તો તમે ખુબ સારું કામ કરી રહ્યા છો તો તમે સ્કૂલમાં લઈ જશો છોકરાઓને તો છોકરાઓ ભણશે અને આગળ જઈને કઈક કરશે તો તમે મેં યાદ કરશેકી કે આ ભાઈ ની રીધ અમે આટલી આગળ વધ્યા છે અને તેઓ અમને ટાઈમ ટુ ટાઈમ પહોંચાડ્યા હતા સ્કૂલે અને ટાઈમ ટુ ટાઈમ અમને ઘરે પણ લાવે છે તો તેઓ ખુબ સરસ તમે કામ કરી રૈયે તમે જેમ કીધું તમે તેમ પોતાની વાન છે તો તે ખુબ સારું કહેવાય છે ને. તમે પોતાનું બિઝનેસ કરશો તો તમને ઘણ ફાયદો કરાવશે અને જેમ તમે ત જેમ નવરાશ ના ટાઈમ હોય છે તેમાં બેસી નથી રેતા લોકોની જેમ ફોન અ લઈને રીલ્સ નથી જોયા કરતા તમે તમારું પોતાનું વાંચન કરો તો પછી તમારા માટે ખુબ સારું કહેવાય છે કારણ કે જો તમે સરકારી જોબ ક્રેક કરી લેશો તો તમે કીધું તેમ તમારી પોતાની વાહન છે તો તમે તેના પર ડ્રાઈવર રાખીને પણ તમે તમારો ધંધો ચાલુ રાખી શ તમે ખુબ સારું કાર્ય કરી રહ્યા છો હું તો એજ ક માંગુ છું કે. તમે આવું જ આગળ કાર્ય કરતા રહો અને પછી તમે હટવાડામાં જઓ પછી આવીને તમે શું? કરવો.
આઠવાડામાં આવીને પછી હું ખાઈને મારા મિત્રો જોડે. એકાદ કલાક એકાદ કલાક માટે હું ટાઈમપાસ કરવા જેથી કરીને મને ત શાંતિ નો અનુભવે છે જે મને જે જે ઘોઘાટ સાંભળીને મને જે માથાનો દુખાવો છે જેમ કે મને પટો દુખાવો થાય છે જેથી કરીને કામે જાવ તો મારા માઇન્ડ રિલેક્સ થાય છે. અને મને દોસ્તાર સાથે અનુભવ એવું થાય છે કે મેં આવ્યો ત મને સુખ શાંતિ થાય અને મને ઘણું. એ લોકો જોડે જ્ઞાન મળતું રહેે છે કે તું આ બિઝનેસ કર આમાં થોડું પૈસા ન ઇન્વેસ્ટ અને મને ઘણી સલાહ આપે છે ફન્ડ મારા અને તે બાબત હું ઘણું ધ્યાન આપું છું અને મને પોત્સહિત મારા ન લોકો પ્રોત્સાહિત કરે છે કે તું આગળ વધ આજુ વધારે કમા જેમ કે મને એ બાબત મને ઘણું મારા ફ્રેન્ડ ઉત્સાહ આપે છે અને મે મારા ફ્રેન્ડ લોકો ને ધન્યવાદ કું છું. કે મને એટલું પ્રોત્સાહિત મને એટલો સપોર્ટ કરે છે જેથી કરીને મને સપોર્ટ વધો પડતો મળતો છે મારા ફેડ જોડે. તો મને લાઈફમાં બીજું કઈ નથી જોયતું મને આ ફ્રેન્ડ જોડે મારા જે મારા સગા સંબંધી નથી કરતા એ મારા ફ્રેન્ડ કરે છે એ બધું કરે છે. એ મને ઉત્સાહિત કરે છે તમારે શું કેવું આ બાબતમાં?
તમારી વાત એકદમ સાચી છે તમે જેમ કહી તેમ હું એક કોર્પોરેટ જોબ કરું છું નાન ટુ. અને તે પછી હું છૂટીને હું પણ મારું ઘરનું થોડું કામ હોય છે જે મારી પોતાની શોપ ચાલે છે તો હું થોડી વાર શોપ પર બેસું છું અને દેખભાલ કરું છું શોપ ની જેથી કરીને હરણાને થોડું રેસ્ટ મળી રહ્યુંને પછી પછી હું પણ સાંજે જમીને પછી ફ્રેન્ડ જોડે થોડી વાર બેસવા જાવું છું કલાક દોઢ કલાક જેથી કરીને ફ્રેન્ડો જોડે બેસીએ તો આપ માઈન્ડ રિલેક્સ થાય અને તમે જેમ કીધું વર્ક લોડના લીધે આપડું માથું દુઃખે છે અને આપણે ગણુબધુ ટેન્શન હોય છે પરંતુ મિત્રો જોડે બેસીએ અને તેઓ જોડે આપણે વાતો જો કરીએ તો આપ જે ટેન્શન હોઈ છે તે આપણે ભૂલી જઇ એ છીએ તો ડેલી રૂટિન માં આપને મિત્રો જોડે બેસવાનું સારે કરવું જોઈએ અને જયારે તમારો હોલિડે હોય છે જેમ કે રવિ શનિ રવિ અથવા કોઈક એવો દિવસ હોય છે જયારે રજા હોય છે ત્યારે તમારી સ્કૂલ ચાલુ નથી હોતી ત્યારે તમે શું કરો? છો.
જો. માઇન્ડ રિલેક્સ કરીને દસ વાગે સાંજે વધારે લેટ ના રિલેક્સ કરીને. એક ગણતરી એ સાડા દસ બારીક આગી જાય છે મારા ઊંઘતા અને મેં સવારે દસ વાગે ઉઠું છું. અને ઉઠીને આપણે એક બેબી છે અમારું ભાઈ એનું છોકરું એને રમાડું છું પેલા. અને એને રમાડી બહુ ખુશી થાય છે અને મને એ જોઈ અને આપણને ખુશી થાય છે કે આ છોકરું આપણું કેછે એમ કરીને વિચારીએ છીએ એને મે રમાડું અને પછી આપણા. થોડું ઘણું ફ્રેન્ડ ના ફોન આવે એટલે મે થોડું ખેરગામ ફરવા જાવ. છદામ ફરીને આપણે થોડો દોસ્તા લોકો સાથે પાછો એન્જોયમેન્ટ કરવા માટે નીકળી જાઉં છુ જેથી કરીને આપ માઈન્ડ સેટ આપ માઈન્ડમાં એટલું બધું કઈ ડિપ્રેશન નથી આવતું અને જેથી કરીને મને ઘણો અનુભવ થાય છે તમને તમારો શું ગત
નો ઑડીયો હું પણ જયારે માર હોલિડે હોય છે અથવા અમારે બેંક પણ ની રજા હોય છે શનિરાવી હું એવું કરું છું કે એક દિવસ તો આપણને યોગા થી પણ છુ્ટી જોઈ જેમ આપણને બધી જ વસ્તુથી એક દિવસ છુતી જોઈ જ છે એમ એક દિવસ હુ યોગા નથી કરતો ને હું સાડા નવ દસ વાગે ઉઠું છું અને શાંતિ થી ઉઠું છું પછી મારી ક્રિકેટની મેચ હું અમે ત્યાં ફિક્સ જ રાખું છે જયારે પણ હોલિડે હોય છે ત્યારે મને ક્રિકેટ રમવાનું તો જોઈએ તો જેથી હું ઉઠું છું સવારે નઈ ધોઈને જમીને પૂજા કરીને પછી હું ક્રિકેટ રમવા નીકળ જઉ છું અને પછી તે હું સાંજે જ આવું છું અને સાંજે આવ છું, સેટરડે સંડે અમારી બે દિવસ રજા તેથી સેટરડે સાંજે હું આવું છું આવું જમીને સ્નાન કરીને પછી હું ફ્રેન મિત્રો જોડે પાછો નીકળી જતો અથવા તો અમે શન વારે બધા મિત્રો બહાર જ જમવાનું રાખીએ છેએ જેથી કરી જો આપણે મિત્રો સાથે જમીએ તો તેને જમવાની મજા જ કલ હોય છે તો હું ડેલી રમાં મિત્રોને ખૂબ વધારે માત્રામાં જોવું છેું, જેથી કરીને આપણને શાંતિ અને સુખનો અનુભવ થાય મને મિત્રો જોડે વધારે ગમે છે. તેઓ જોડે ફરવાનું અને તેમની વાતો સાંભળવાનો મને ખુબ આનંદ આવે છે તેવ મને ઘણું પ્રસા સાહિત કરે છે તેઓ જો નવી નવી જોબની ભરતીઓ હોય તો તેઓ મને જણાવે છે કે આ જોબમાં તુ ભરી શકે છે અને તું કરી શકે છે તેઓ એવું નથી કેહેતા કે આ વસ્તુ તારાથી નહી જશે તે મને પ્રેરિત કરે છે કે તું આજ વસ્તુમાં કરશે તો તું આગળ જશે અને તું ખુબ મોટો માણસ બનશે તો તે મને ખુબ ગમે છે, તમારું શું માનવું છે?
ના તમારી વાત બરાબર છે ફેન છે તો આપણે છે ફન જોડે જો મસ્તી પણ વધારે વતું વધારે પતું મસ્તી પણ વધારે એ લોકો જોડે થાય છે અને જે બધું ગાલી ગલેજ પણ થાય છે અને ફ્રેન્ડ જોડે થોડી ઘણા ડાલ પણણ પણ થાય છે કોણ તો વસ્તુ ખોટું નથી માનતા આપણા એ પરમ મિત્ર કેહેવાય છે તમારે આ બાબતમાં તમે પણ જાણો છો કે આપડણે ફ્રેન જોડે મસ્તી નહી કર છું બીજા કોને સાથે મસ્તી કરશું આ બાબત આ આ બાબતમાં આપણે વધારે પડતું ફન જોડે જે આપણા દુખનું સુખનું અને જે બધું આવ કેતા રે તે ફેન કેતા ર ઘરના આપણે જે નહી કહી શકીએ એ આપ ફન્ડ જોડે આપણે ડિસ્કસ કરી શકીએ છે. જે બાબત આપણે ઘરના નહી કહી શકીએ એ બાબત આપણે ફ્રેન્ડને કઇ આપણો ને ફ્રેન્ડ આપણ પ્રોત્સાહિત કરે અને આ બાબત આપણને ફ્રેન્ડ આપણને એ બાબત આપણને શીખાવે કે આ વસ્તુ નઈ કરવું જોઈએ આ વસ્તુ કરવું જોઈએ. તમારે શું કેવા આ બાબતમાં
તમારી વાત એકદમ સાચી છે તો આપણે મા કે ડલી આપણે ઘણુંડ કરી શકી પરંતુ, તે આપણે એડ કરતો નથી. છે કે તમને. ડલી રૂટીન સવારે ઉઠીએ તો આપ કાજુ બનામ જેવા જે ટ્રાય ફ્રટ છે ખાવા જોઈએ જેથી કરીને આપને કાજરી બની રહે થોડું આપણને શક્તિ મળી રહે તો હું એવું મા છું રમાં આપણે તો સવારે ઉઠી દૂધ પે થશ જેથી કરીનેને શરીરમાં થો ઘણી શક્તિ મળશે અને ઘણ મદદ થ અત્યારે ઘણા લોકો જેવા છે જે એટલા મોડે જેના કારણે પોતા રાત્રે ઘણી રાત્ર મો કર છે. સવારે મોડ રીતેર તેમડ છે સારું થ યોગા મે કામ ધંધો કરતા હોય તો તેમને કરવું જોઈએ, પરંતુ અત્યારના લોકો એવું સમજી નથી અત્યારના લોકોને એવું મને લાગે છે કે તે એટલા આળસુ થઈ ગયા છે, કે ફોન તેઓ ફોન માં જ જ લાગી રહે છે અને તેઓ ઘણું નુકસાન પોતાને જ કરે છે તો તેઓ સમજવું આ બધું તેમના માટે આગળ જતા ઘણું વસ્તુ અત્યાર પૈસા જમાવાનું આગળ જતા સમાજ અને ઘરના લોકો ઘણ સમાજ અત્યારે તમે જોવા જાવ તો સમાજ એવી જ વાત કર્યો છે કે આનો છોકરો કશુ નહી કરતો કે આખો દિવસ બસ ફોન કરે છે તો તેઓએ આ બાબતે સમજવું જોઈએ કે